જય શ્રી કૃષ્ણ કેમ છો તમે કેમ છો
હમણાં તો બધું કામ એટલું બધું હોય છે, ને ઘરે કે તમને શું કહું કારણ કે હું મારા ઘરેથી સ્થળાંતર કરીને જો હમણા શહેરમાં આવ્યો છું, ગામમાંથી તો હમણાં તો ખુબ જ એવી સામનો કરવો પડી રહ્યો છે, મારે કારણ કે ગામમાં ખુબ જ એવું સારું હતું પરંતુ પૈસા કમાવાના છે, ને મારે સ્થળાંતર કરીને શહેરમાં આવવા પડ્યું અને શહેરમાં તો કેટલી બધી વસ્તુઓ મોઘી પણ મળતી હોય અને જે જગ્યાએ મેં રહી રહ્યો છું તો તે જગ્યાએ ભાડું પણ ખૂબ જ વધારે એવું છે, અને મારી નોકરી પણ એટલી બધી મોટી ન હોવાના કારણે મને ખુબ જ વધારે એવા ઓછા પૈસા બચતા હોય તો જેથી કરીને મેં થોડાક પણ પૈસા ખર્ચ ન કરી શકું હમણાં તો અને એ એકદમ કટોકટી પર ચાલ્યા કરે છે, તો જેથી કરીને મારે એકદમ સારી નોકરી પણ મેળવી પડશે હમણાં શહેરમાં. અને ત્યાં રહીને મારે મારા ગામમાં પણ પૈસા મોકલવાના રહે છે, તો જેથી કરીને મારા ગામમાં પૈસા મોકલવા માટે પણ મારે યોગ્ય એવી નોકરી કરવી પડશે કે જેથી કરીને મારા ગામમાં પૈસા મોકલી શકું અને મારે જે સ્થળાંતર કરવાનો જે લાભ થ છે, એવું મારા ઘરના લોકો માને છે, તો તે પણ મારે બતાવવું છે, કારણ કે શહેરમાં આવીને બધાની ઈન્કમ તો વધતી હોય પરંતુ સાથે સાથે તેમના એક્સપેન્સ પણ એટલે કે ખર્ચા પણ ખૂબ જ વધારે વધતા હોય તો તે આપણે થોડુંક ધ્યાન રાખવું જોઈએ અને તેથી કરીને મારે સ્થળાંતર કરવા જેટલા પણ લોકો સ્થળાંતર કરીને જાય સે અને પૈસાને એવું બધું મોકલતા હોય સે તો તે બાબત ઉપર એટલું ધ્યાન રાખવાનું તે બધી બાબત ઉપર આપડે ધ્યાન રાખવું જોઈએ અને યોગ્ય નોકરી હોય ત્યારે સ્થળાંતર કરવું જોઈએ એવું મારે તો માનવું સે તમારે શું કેવું સે?
હા મારે તો એજ કેવું છે, કે એટલે હું પણ હમે તો ગામડામાં રહેતો હતો ને તમે કીધું કે તમે પણ પોતાના ઘર માટે તમે શહેરોમાં પૈસા કમાવા માટે જાઓ છો જોબ કરવા માટે ને મારે પણ હવે તો હું પણ બે એક દિવસ જેવા બાકી છે, મારે પણ શહેરમાં જવાનો એમ તો મેસેજ આવી ગયો છે, કારણ કે જે હું જે કંપનીમાં જે ઇન્ટરવ્યૂ આપવા ગયેલો હતો ત્યાં મારા પર મેસેજ આવ્યો તમારે બે દિવસની તમારે અહીંયા આવવું પડશે અને કંપનીમાં તમારે હાજર આપવાનું તમારું પેલું થઈ ગયું છે, એમ કે મારે પણ જે શહેરમાં છે, સ્થળાંતર કરવાનું બે દિવસ પણ બાકી રહ્યું છે, અને ઘરે પણ આમ તો મને ઘણા બધા મને કેય છે, કે તું પણ હવે જીક શહેરમાં જા અને થોડા ઘણા પૈસા પોતાના ઘર માટે અને બીજા માટે એટલે કે કમાવો અને પોતાના પેલું માટે જોબ આપણને શહેરમાં જ્યાં આપણને સારી એવી આવક મળી જાય છે, પરંતુ મેં જીક કીધું કે એક્સપેન્સ આપણા ઘણા વધી જાય છે, કારણ કે આપણેે ત્યાં રહેવાનો ખર્ચ ખાવાનો ખર્ચ પછી મોસ્ટ ઓફલી આપણે પાણી પર ત્યાં તો આપણેે વેચાતું લેવું પડે છે, એવું પણ હોય છે, એમ એટલે કે આપણે ત્યાં આપણેે જઈએ તો ખર્ચો તો થઈ જ જાય છે અને જે આપણી ઇન્કમ સે લેરી આવે છે, તેમાં તો મોસ્ટફલી આ એટલેકે ફિફ્ટી પર્સન તો આપણે ઉડી જ જાય છે, આમને તેમાંથી પાછા આપણે ઘરે પણ આપવાના હોય છે એવું પણ થઈ જાય છે એટલે કે આપણે સ્થળાંતર માટે આપણે એટલું રાખીએ કે ત્યાં જને રહીએ અને થોડો ઘણ રે આપણે રેન્ટ કેટલો આપવાનો છે, તે આપણે યોગ્ય રીતે સિલેક્ટ કરીને પછી ત્યાં રહીએ તો આપણા માટે સારું છે, કારણ કે એવી ઘણી બધી જગ્યા હોય છે, ત્યાં ત્યાં આપણે આવી બધી જે નાની નાની અલગ આવી બધી ખર્ચ કરવા માટે જે વસ્તુ આપણે હોય છે, તે આપણે યોગ્ય રીતે વિચારીને કરવી જોઈએ અને બીજું તમારે એ જ ક શહેરમાં આપણે પૈસા કમાવા માટે જઈએ તો મોસ્ટ ઓફલી આપણે તમે જાણો જ છો કે શહેરોમાં આવા જવાનો ખર્ચ કે પછી કામ કરીએ છીએ ત્યાં નજીક હોય તો આપણા માટે સારું જ છે અને બીજું તો છે, એ કેવું છે, કે આપણે સ્થળાંતર કરવુ તો જરૂરી છે કારણ કે આપણે શહેરોમાં સ્થળાંતર કરવું એવું તો બને એટલું જરૂરી બની જ ગયું છે, કારણ કે હવે મોસ્ટ ઓફલી આપણે વધારેને વધારે આપણે જેટલું ગામડામાં તો એની ચાલે પછી આપે સ્થળાંતર તમે જાણો છો કે આપે બે ત્રણ કલાક નીકળી જાય તો પછી એના માટે આપડે આપડે ઘરે જ રહીએ એટલે ઘરે મોસ ટોફલી જે સ્થળાંતર કરવા જે આપણે ત્યાં રહીએ તો એ જ સારું કહેવાય સ્થળાંતર આપણે જેટલું કરશું ઘરે શું આપડે પૈસાને ખર્ચ થવાનો એટલો રહેવાનો જ છે, એટલે પૈસા તો આપણે એમાં જ ઉડી જશે એલે પછી આપણે ઘરે આપશો શું એટલે કે એ બધું આપણે યોગ્ય વિચારવું જોઈએ ને આપણે શહેરમાં રહીએ ત્યાં પોતાનું એટલે જીવન થોડા છ વર્ષ માટે તા વીતાવીએ ને પછી પણ આપણે પાછા ઘરે આવીએ
હા ભાઈ કારણ કે જો આપણે પહેલા જોમ આવ્યા હોય એમાં શહેરમાં અને આવીને આપને જ એટલા પૈસા મળી જશે એ વાત એ ખોટી છે, કારણ કે પેલા સેટલ થવા માટે આપણને પણ ત્રણ ચાર વર્ષનો સમય લાગી શકે છે, કારણ કે એટલી બધી વસ્તુઓ મોઘી હોય છે, અને આપડે સેટલ થતા જ આપડી ઇન્કમ વધશે તો ત્યારબદ આપણેે બધા પૈસા ગામમાં ને બધું મોકલી શકીશું પરંતુ બધા જે મતલબ ગામમાં રહે છે, એ લોકોને એવું હોય છે, કે આપડે સ્થળાંતર કરીને જો એમાં શહેરમાં જાયા કરીએ તો શહેરમાં જયા પછી મતલબ આપડા પૈસા ખુબ જ વધારે એવા વધી જશે એવું એનું માનવું હોય સે પરંતુ સાથે સાથે પૈસા તો આપણને વધારે મલે જ છે, પરંતુ એ સાથે એવું પણ ન જોઈએ કે આપણેે જો રહેવાનો ખર્ચો ખાવા પીવાનો ખર્ચો અને ભાડું આપવાનું બધું જ હોય છે, તો જે બધા પૈસા આપણે ચુકવ તો બધા પૈસામાં મતલબ આપણા પાસે ખુબ જ એવા ઓસા પૈસા બચે અને તેમાંથી આપણે મતલબમાં તા આપણને સારું પણ પડી શકે અને સ્થળાંતર જો આપણને લાગતું હોય કે આપણા મતલબમાં ઘરે થોડીક કારણ કે સ્થળાંતર ના કારણે આપણા દેશમાં એવું હોય સે કે મતલબમાં મારે ઘરથી નજીક જ રેવું થી બહાર જવું સારું લાગતું નથી અને બધાને જ ઘરથી બહાર જવું સારું અને આપણે બહાર જોવું જોઈએ અને થતું હોય તો આપણે એક વાર તો ટ્રાય થી અહીંમાં કામ કરવા લાગી રહ્યો છું મતલબમાં બોજ જ જાતેજ જ લેવી પડે પરંતુ ગામડામાં શું હોય કે પા શહેરમાં શું કે મતલબ કઈ જેથી કરીને એવી બધી તકલીફ સામનો પણ કરવો પડે અને શહેરમાં બધી વસ્તુ ખૂબ જ વધારે એવી મોઘી શહેર માં આવીને યોગ્ય રી
હા એ આવી બધી જે નાની નાની વસ્તુ હોય છે, તે વિચારવી જોઈએ વિચારીને કરવું ખૂબ જરૂરી છે. કરવું જોઈએ અને વ્યસનોથી દૂર મન લગાવીને કરવું જોઈએ આપણે જે કંપનીમાં કામ કરે છે, તેને આપણે આપણને આપશે અને આપને એ તો એટલે કે એવું લાગવું જ જોઈએ હવે એટલું તો આપડ માતા પિતા આપણને આટલું બધું સપોર્ટ કરે છે, કરે છે તો આપણેે પણ એ લોકોને આગળ જતા આપણે સપોર્ટ કરવો ખુબ જરૂરી છે, વાત બરાબર ને તો તમે પણ વિચારતા હશો ને તમારે પણા તો માતા પિતા તમારો પણ ઘણો બધો ભરોસો ને તો.
હા ભાઈ આ વાત તો મને ખુબ જ એવું લાગે શે કે મારા માતા પિતાને પણ મારા પર સેજ અને તેના કારણે જ મને મોકલીયો શે તો મે એનો ના તોડી શકું જેથી કરીને મારે પણ ખુબ જ વધારે મહેનત કરવી છે, અને મારા ઘરના લોકોનું નામ રોશન કરવું છે, જેથી કરી ને હું પણ વધારે મહેનત કરી રહ્યો છું, અને બીજા બધા ખોટા રસ્તે ના દોડી જતા મેં પોતાનું એકદમ યોગ્ય બનાવ્યું છું, અને તે જ મેં ફોલો કરી રહ્યો છું, જેથી કરીને હમણાં તો અ થોડુંક સારું ચાલી રહે છે, એવું મને લાગે છે, અને આગળ જતા હું ખુબ જ વધારે એવું સારું કરીશ. અને મારા ઘરના લોકોની પરિસ્થિતિ ખુબ જ સારી કરીશ એવું મારી ઈચ્છા છે, તો ચાલો ભાઈ મળીએ પાછા એકાદ દિવસ સારી રીતના વાત કરીશું આ બાબત ઉપર.
હા સારું મળીએ પાછા.